હેલો.
હેલો.
શું મારો અવાજ તમને આવી રહ્યો છે મિત્ર?
હા મિત્ર તમારો અવાજ આવી રહ્યો છે.
કેવું ચાલે છે?
હા સરસ મજા નું ચોમાસા નું વાતાવરણ હ સારું જ ચાલુ રહ્યું છે. તમારુ. હા મિત્ર જમી લીધું.
હા મારું પણ સારી જ ચાલી રહ્યું છે.
હા.
તો શું તમે હવે ફ્રી છો?
હા મિત્ર એમ તો તો હવે હું ફ્રી જ છું.
હા તો આપણે બાળપણની યાદો પર થોડી ચર્ચા કરીએ.
હા મિત્ર ચોક્કસ તમારો ટોપિક તદન સાચો છે તમને થોડી ઘણી ચર્ચા કરીએ.
બાળપણ જીવનનો સૌથી સુંદર અને નિદર્ સમય ગણાય છે. તે સમયની યાદો જીવનભર આપણા મનમાં તાજી રહે છે. બાળપણમાં કોઈ ચિંતા કે જવાબદારી ન હતી. આખો દિવસ મિત્રો સાથે રમવાનું શાળા એ જવું, શિક્ષકો પાસેથી નવી નવી વાત તો શીખવી અને પરિવાર સાથે આનંદભર્યા સમય પસાર કરવો. એ જ જીવન હતું. મને મારા બાળપણના દિવસો ખુબ જ યાદ આવે છે. શાળા માં પ્રાર્થના વર્ગખંડ માં ભણતર, માધ્યમનીર જા દરમિયાન મિત્રો સાથે રમવાની અને શિક્ષકો ના પ્રેમ આજે પણ યાદ આવે છે. ઉનાળાની રજાઓમાં ગામમાં જઈ દાદા દાદી સાથે સમય પસાર કરવો, કેરી ખાવી, ઝાડ પર ચડવું. અને સાંજે મિત્રો સાથે કુ ક્રિકેટ, કબડ્ડી અને શનતા કુકડી જેવી રમતો રમી ખુબ જ ગમતી. બાળપણમાં નાના નાના પ્રસંગો પણ ખુબ જ ખુશી આપતા હતા. નવા કપડા પહેરવા, જન્મ દિવસ ઉજવવો દિવાળી અને ઉત્તરાયણ જેવા તહેવારોમાં પરિવાર સાથે આનંદ કરવો. પટાક ટકડા ફોડવા અને પતંગયા પતંગ ચગાવવાની મજા આવે. અને એ પણ ઘણા દિવસે યાદગાર પણ છે અને એવી ઘણી બધી યાદો છે જે આપણે બાળપણમાં હોય છે અને એમ બાળપણમાં કોઇ આપણને કોઈ જાતનું ટેન્શનતું નથી અને આપણે ખાસ કરીને વધારે પડતું રમવા મા ધ્યાન આપતા હોય છે. અને બધા આપણને સારું કરતા હોય છે. તો અને બાળપણમાં બાળપણ એક ખુબ જ કિંમતી સમય અને ખુબ જ મજા નો પણ સમય છે. તો શું મિત્ર તમારી પણ તમારી પણ એવી બાળપણની યાદો છે?
હા મિત્ર, તમે કીધું એમ જ કે બાળપણ ની યાદો એ એવી યાદો કે જીવનની એક અમૂલ્ય યાદો છે. આ સર બાળપણની આદત અંગે હું તમને જણાવ કે અમે બાળપણમાં હતા ત્યારે અમે પણ સાંજના સમયે બધા મિત્રો ભેગા થઈ ક્રિકેટ, ગીલ્લી દાંડા સંતાકૂકડી, આંબલી પીપળી, એમ બધી રમત રમતા અને ખુબ મજા માણતા હતા. બીજી તરફ જોઈએ તો બાળપણની યાદો અંગે શાળાઓમાં પણ અમે બધા મિત્રો એક સાથે હળીમળી ને જતા અને એ અંગે શાયાઓમાં અમે ક્યારે રિસેસ પડે અને બધા મિત્રો સાથે મડી પોતાનું ટિફિન શેર કરી અને એક સાથે બેસી ને ખાતા. એમ એ દિવસો મને હજુ પણ યાદ આવે છે. બાળપણ અંગે જોઈએ તો નિયમો રમ રમતી વખતે ના નાની - નાની લડાઈઓ કટ્ટાકટ્ટટી થઈ જવું અને પાંચ જ મિનિટમાં પાછા દોસ્તી કરી લેવી એવી અનેક બધી કિસ્સાઓ અમારી સાથે થયા અને આમ ખાસ જોઈએ તો વેકેશન અને મામાનું ઘેર અમે બાળપણમાં હતા ત્યારે પરીક્ષા પૂરી થતાજ મામાના ઘરે જવાનો આનંદ અનુ અદભુત હતો કેમકે એ અંગે મામાના ઘરે સાંજ થતાજ દાદા દાદી સાથ થે બેસી અને અગાસી પર જઈ વાર્તાઓ સાંભળવી ખુબજ અમને મજા આવતી હતી. અને આખો દિવસ પિતરાય ભાઈ બહેનો સાથે મળીને તોફાન કરવા તેમજ કેરીઓ ખાવી અને રાત્રે તમને જણાવ્યું તેમજ કે ધાબા પર પથારી કરીને દાદા દાદીની સાથે વાર્તાઓ સાંભળતા સાંભળતા રાત્રે સુઈ જવું. આ હતી અમારી બાળપણની યાદો.
હા મિત્ર, તમારી વાત સાચી જ છે. અમારે પણ અમારી પણ ઘણી બધી મારી પણ યાદો છે જે શાળાઓ સાથે પણ અમુક જોડાયેલું છે. તો સાંજે શાળા પછી મિત્રો સાથે ક્રિકેટ, કબ્બડ્ડી, ખોખો, સંતા કુકડી અને દોડ જેવી રમતો રમતા હતા. તે સમયે મોબાઈલ અને સોશિયલ મીડિયાનો ઉપયોગ ઓછો હતો. ઓ્છો હતો એટલો બધો ન હતો અને એનો પ્રભાવ પણ છોકરાઓ અને બાળકો પર ઓછો હતો. તો બાળકો ખુલ્લા મેદાનમાં રમતા અને શારીરિક રીતે વધુ સક્રિય રહેતા. રમણથી શરીર તંદુરસ્ત રહેતું અને. ટીમ ભાવના શિસ્ત તથા સહકાર જેવા ગુણો પણ વિકતા. ઉનાળાની રજાઓ મારા માટે સૌથી યાદગાર ર હતી. રજાઓમાં ગામમાં રમવું અને ઝાડ પર ચડવું. કેરી અને જાંબુ ખાવા, નદી તળાવે પાસે ફરવા જવું. અને ગુજરાતની વચ્ચે સમય પસાર કરવો. ખુબ જ ગમતો હતો રાત્રે પરિવાર સાથે બેસીને વાતો કરવી. અને તહેવારો તહેવારો ઉજવણી પણ બાળકની સુંદર યાદો સામેલ છે દિવાળી ના નવા કપડા પહેરવા. ઘરની સફાઈ કરવી રંગોની બનાવટ અને ફટાકડા ફોડવા ખુબ જ આનંદ આવતો. ઉત્તરાયણમાં પતંગ ચગાવવું. હોળીમાં રંગો સાથે રમવા નવરાત્ર્રીમાં ગરબા રમવા. જવું ખુબ જ તું હતું, આખો પરિવાર સાથે મળીને ઉજવણી કરતો હોવાથી. સંબંધો માં વધુ પ્રેમ અને લાગણી અનુભવાથી. માં ના નાની બાબતોમાં પણ ખૂબ જ ખુશી મારતી. અને એ સમય જવા જઈએ તો ઘણા માટે અને બધા એમ જોવા જઈએ તો મોટા ભાગે બધા માટે સમય ખુબ જ કિંમતી અને ખૂબ જ આનંદમય હોય છે. આજના સમયના બાળકોને મોટા ભાગને સમય તો મોબાઈલ ટીવી અને કોમ્પ્યુટરમાં જ પસાર થાય છે. તેથી તેઓ ખુલ્લા મેદાનમાં રમવાનો અને મિત્રો સાથે સમય પ્રસાર કરવાનો. આનંદ ઓછો માણી શકે છે. તેથી દરેક બાળકની અભ્યાસની સાથે રમત ગમત પરિવાર અને મિત્રો માટે પણ સમય આપવો જોઈએ. ભાવ પણ આપણને પ્રેમ સત્ય પ્રમાણિકતા સહકાર શ અને વડીલો નો આદર જેવું મૂલ્યન શીખ્યું છે. બાળપણના સરકાર સંસ્કાર જ વ્યક્ત ના ભવિષ્યને ઘડે છે આથી બાળપણની દરેક ક્ષણને. સાચવી રાખવી તે, અને તેમાંથી મળેલા. સારા પાને જીવનમાં અપનાવવું જોઈએ. તો શું મિત્ર તમારા બાજુ પણ એવા બાળકો હશે જે શોસિયલમીડિયા સાથે, એ વધુ પડતો સમય વિતાવે છે?
હું હવે, ગામડામાં રહે શું કેમ કે, અમે. મે જોયા, ગામડાઓમાં હવે. ખુબ જ બદલાઈ રહ્યું છે. જેમાં આધુનિક ટેકનોલોજીના જમાનો હવે ચાલી રહ્યો છે. હવે ના વિદ્યાર્થીઓ, બાળપણ માં જ આધુનિક ટેકનોલોજી નો ઉપયોગ કરવા લાગ્યા છે. જેથી તે લોકો આખો દિવસ મોબાઈલમાં રમતો રમતા હોય તેમજ કાર્ટૂનો જોતા હોય, તેમજ તે લોકો આધુનિક ટેકનોલોજી નો ઉપયોગ કરી આનંદ લેતા હોય પણ એ એમને શું ખબર પડે કે એ આનંદ મેળવતા મેળવતા એમને ઘણી બધી તકલીફ આગળ જતા થતી હોય છે. તેથી માર તો એ કેવું કે આપણું જ બાળપણ સારું હત તું જે ના કઈ ફોન હતો, ના કઈ આધુનિક ટેકનોલોજી હતી. આમ આખો દિવસ મિત્રો સાથે મળી અને અ આંબાની વાડીઓમાં જાય રમતો રમવી તેમજ મિત્રો સાથે મસ્તીઓ, તોફાનો કરવી અને ખુબજ આનંદ મેળો આવી બધી અમારી દિનચર્યા થતી રહેતી હતી. અને આજના જમાના માં જોઈએ તો એ વાડી ક્યાં અને આજના બાળકો કયા આખો દિવસ ઘરમાં જ બેસી રહે અને કોઈ મિત્રો સાથે મળે તોય એ પણ બંને જણા ભેગા મળી ન આધુનિક ટેકનોલોજી નો ઉપયોગ કરવા માંડે છે અને મોબાઈલ ફોન મા તેમજ કમ્પ્યુટર્સ નો ઉપયોગ કરવામાં વ્યસ્ત થઈ જતા હોય છે. તેથી હવે એમને એ સમજવું જોઈએ કે એનો ઉપયોગ કરવો જ યોગ્ય છે, પણ એનો ઉપયોગ કામ પૂરતા જ કરવો, વધારે પડતો નહી કરવો.
હા મિત્ર તમારી વાત સાચી છે તમે ઘણી બધી માહિતી મને આપી અને તમારા બાળપણ વિશે મને જણાવ્યું એના માટ હું તમારો આભાર માનું છું.
હા મિત્ર તમારો પણ આભાર.